મિત્ર કેવું છે હ વેકેશન ચાલુ
તે ચાલી રહ્યું છે ને તમારું મિત્રો?
હા મિત્ર જો ચાલ રહ્યો છે હવે મિત્ર વેકેશન છે એટલે થોડુંક કમ્પ્યુટર ક્લાસ ને હું જોઈન કયરૂ સે, કારણ કે મિત્રો મારું થોડું કમ્પ્યુટરમાં થોડું સારું નથી. તો મમ્મી-પપ્પાએ કીધો કે કમ્પ્યુટર જોઈન કરી લે. કારણ કે જો આપણે ભવિષ તેમાં મિત્ર કમ્પ્યુટર ખુબ જ કમ્પ્યુટર કમ્પ્યુટર ખુબ જ ઘણું કામનું છે તો કમ્પ્યુટર કરવું જોઈએ.
હા મિત્ર તમારી વાત ખુબ જ સારી છે. તો મિત્રો શું તમારી પાસે થોડો ટાઈમ છે?
હા મિત્ર ટાઈમ છે થોડો.
તો મિત્ર હું તમા એક મારો જે વિષય છે એના વિશે થોડા હ માહિત તી મેળવવા માંગુ છું, તો શું તમે થોડો ટાઈમ મને આપશો તમારો? તો મિત્ર મારા જે વિશ એનું નામ છે એ શિક્ષણ અ શિક્ષણ અને વિદ્યાર્થીઓનો અનુભવ.
હા મિત્ર તમારો આ ખુબ જ સરસ ટોપિક સે કારણ કે આપણેે જોવા જઈ ને મિત્ર જે વિદ્યાર્થી દ્યાર્થી અને જે વિદ્યાર્થીઓનો અનુભવ તમે કીધો એ ખુબ જ સરસ ટોપિક છે.
હા મિત્ર આપડે એમના જોવા જઈએ તો આપણે જે શિક્ષણની જે વાત કરીએ તો હાલના સમયમાં છે એ સરકાર શિક્ષણ ઉપર ખૂબ જ અ ભાર મૂકી રહી છે. કેમ કે મિત્ર આપડે જોવા જઈએ તો હાલના સમ મયમાં જે આપડું દેશ શે એમાં યુવાનોની સંખ્યા ખુબ જ વધી રહી છે. ને એમાં જો યુવાનો ભણેલા ના હોય તો પછી આપડ જે ભવિષ્યની પીઢી છે એ કઈ રીતના આગળ વધે? કઈ રીતના જે અ પ્રગતિ કઈ રીતના કરી શકે એ મોટી સમસ્યા આવી પડે એટલે સરકારે હમના હાલના સમયમાં શિક્ષણ ઉપર ખુબ જ ભાર તમને ખબર જ હશે કે હમણા તો આપણે પહેલાના સમયમાં તો એવું બધું બધી સુવિધાઓ ના હતી પણ આપણે હમણા હાલના સમયમાં જોવા જઈએ તો સરકાર કેટલી બધી સુવિધા આપે છે. જેમાં આપડે જોવા જઈએ તો, ના. અ ગામડાઓમાં જોવા જઈએ તો જે સ્કૂલ હતી એ પણ સારી રીતે અમના બંધાય છે જ્યાં સ્કૂલ નહી હોય ત્યાં આમના નવી નવી સ્કૂલ બાંધવામાં આવે છે ને એની અંદર જો વિદ્યાર્થીઓ એડમિશન લઈ તો એને લખવાથી માંડીને ખાવાથી કપડા રહેેવા બધું સરકાર સારી રીતે એનું પૂરું પાડે છે તમને મિત્ર ખબર જ હશે કે આપણેે જો ભણેલા હોય તો પછી કેવું આગે રીતે એમ સારી રીતે પ્રગતિ કરી શકેને હાલ તમે ના આપણે જોવા કે કોઈ સ્કૂલમાં જે, તો ત્યા જે મોસ્ટ ઓફલી જે સ્ટડી મટીરીયલ્સ જે . જેમ કે કંપાસ છે એ વિદ્યાર્થીઓને આપી દે. હોય છે કારણ કે જો વિદ્યાર્થી હ લેવા કોક એક ખાવાનો ખર્ચ આવી પડે તો પછી એ લોકો નીથી આર્થિક સ્થિતિ નબળી હોય ગામડેમાં વિસ્તાર કે પછી મોટા ભાગના જોવા જઈએ તો તો પછી એ લોકો સારી રીતે ભણી શકતા નથી અને તમને મિત્રો ખબર જ હશે કે હમણાં આપણેે બધે જોવા જઈએ તો જે જમવાનું છે, ખાવાનું છે, એ સરકાર પૂરું પાડે છે, આપણ ઉપરથી જ બધું ખાવાનું એક માણસના કે એક વિદ્યાર્થીના કેટલો ખર્ચ થાય વર્ષ દરમિયાન એટલો જે ગ્રાન્ટ આપડા ઉપર ફાળવવામાં આવે છે. ને પછી એની સુવિધાઓ આટલે આપણને હોસ્ટેલ કે કોલેજમાં કે સ્કૂલમાં શાળાઓમાં પ્રાથમિક શાળાઓમાં એ બધી મળતી હોય છે. એ જે પણ આપણેે હજી બીજી વાત કરીએ તો સ્કોલરશીપ અલગ અલગ એવા વિદ્યાર્થીઓ હોય છે અલગ અલગ કેટે વે ના અલગ અલગ અ વિષય હિસાબ થી એ લોકોને સ્કોલરશિપ પણ આપવામાં આવે છે. કે સ્કોલરશીપ દરમિયાન દેવ વિજ્ઞાન પછે એ કોલેજ લાઈફમાં કઈ પણ બુક લેવાનું હોય કે કઈ પણ સાધન સામગ્રી હોય એ સારી રીતે ખરીદે ને એનો પજ જેશે એ સારી રીતે કરી લે કે ને એનાથી થોડા ઘણા પૈસા બચે તો એનું જે આર્થિક સ્થિતિ કે કંઈ ખર્ચ હોય ખાવા પીવાનું કઈ બહાર ન હોય તો એનું ચાલી જાય એમ કરીને એ ચલાવી શકે આથી સર સર અલગ અલગ સ્કોલરશીપ પણ વિદ્યાર્થીઓને પૂરી પાડે છે શું તમે મિત્ર મને અલગ થોડી આ સ્કોલરશીપ વિશે માહિતી આપશો?
હા મિત્ર ચોક્કસ કારણ કે મિત્ર આ સરકારની જે પણ કોલરશિપ છે એ ખૂબ જ ઘણી મહત્ત્વની હોય છે. પરંતુ મિત્ર એ કોલરશીપ ખુબ જ ઓછી આપવામાં આવી છે. કારણ કે મિત્ર થોડી વધારે જો જો કોલેજ તોસ જે ગામડા વિસ ત્યાં ના જે પણ વિદ્યાર્થીઓ સે જે અંતરા અને દુર્ગમ વિસ્તારના જે લો હોય જે વિદ્યાર્થીઓ આવતા હોય સે જે પો પોતાને હો ટલમાં હોય તો એ લોકો દરરોજ અપરાન કરતા હોય છે. તો એ લોકોને મિત્ર અડધા પૈસા તો એક જે આવવા જવાના હોય, વાહન વ્યવહારમાં જ જતા હોય છે, તો મારી તો એવી જ એ એ એવી જ વિનંતી તી સરકારને કે જો સરકાર હજુ પણ થોડા વધારે બે ત્રણ એટલે કે થોડા થોડું ઘણું વધારે કોલેજ કરતે તો આ જે પણ વિદ્યાર્થીઓને તફલીક થાય છે એ તકલીફ ના થતી કારણ કે મિત્રો જોવા જઈએ તો એટલા બધા વિદ્યા તી હોય છે જેમને, ઘરેથી અપડાન કરવું પડે છે, અને હાલમાં જોવા જઈ તો અભ્યાસ નુ મહત્વ તો ખુ ખુબ જ ગણું છે. અને એવી બધી જ હવે તો બધ બધી જગ્યાએ કોમ્પિટિશન પણ ખૂબ જ ઘણી વધી રહી છે. તો આપડે જેમ જેમ વસ્તી વધતી જ જશે તેમ તેમ કોમ્પિટિશન પણ વધતું જશે, અને હાલમાં જોવા જઈએ તો બેરોજગાર યુવાનોની સંખ્યા ખુબ જ ઘણી વધી છે. અને મિત્ર હાલમાં જે આપણે એ જે જસ્ટિસ સૂર્યકાંત હતો, એમણે કહ્યું હતું કે જે જે પણ યુવાનો છે એ કોકરોચ સમાન છે એવું કીધું છે, અને ત્યાંથી જે પણ બેરોજગાર યુવાનો હતા એ એ લોકોને રોષ આવ્યો, એને એ લોકોએ એ લોક એ લોકોએ એક જાતે જ એ કોકરોચ જનતા પાર્ટી એવી એક નામ આપી દીધું, અને એમાંથી કેટલા એ બધા કેટલા બધા લોકો મિલિયનમાં જોડાઈ ગયા, તો એના પરથી એ સાબિત થાય છે કે આપણા જેમ જેમ હા જનસંખ્યા વધશે તેમ લોકોને ખુબ જ ઘણું તકલીફ પણ થશે, અને મિત્ર જોવા જઈએ તો હાલમાં જે અમારે અમારે જ્યાં અમે રહીએ છે તેની બાજુમાં જે મોટી લાયબ્રેરી છે, તા કેટલા બધા એવા વિદ્યાર્થીઓ સવારે ટાઈમ સર આવતા હોય છે રીડિંગ કરવા, યુ પી એસ સી વા, જી પી એસ સી વાળા, પોલીસ કોન્સ્ટેબલ, પી એસ આઈ, ક્લાસ વન અધિકારીઓ, ક્લાસ ટુ અધિકાર અધિકારી એવા ઘણા બધા વિધ્યા ર્થીઓ પોતાની તૈયારી કતવા કરવા આવતા હોય છે, અને એ લોકો આટલા ખ ખંત અને દિલથી અને મહેનત કરતા હોય છે કે ખૂબ જ ઘણું મને સારું પણ લાગે કારણ કે એ લોકો આટલી મહેનત કરે અને એ લોકોને ફળ પન મળે. કારણ કે પરંતુ મિત્રો, હાલમાં જે આપણે ભારત દેશમાં આખા ભારત દેશમાં જે લેવાતી નીટ, નીટની એક્ઝામ એ કોઈ એ કોઈ કોઈ રાજ્યમાં મિત્રો એ લીક થાય છે એટલે જે પેપર હોય છે એ લીક થાય છે. અને એનાથી કેટલા બધા એવા વિદ્યાર્થીઓને પાછળથી ખબર પઇડુ કે હવેથી હવે આ હવે અજુ જે પણ વિદ્યાર્થીઓ સે ફરીથી પેપર આપવો પડસે કારણ કે પેપર લીક થઈ ગેલું કારણ કે એ એક રાજ્યમાં હોય એક રાજ્ય મત બીજા રાજ્ય, બીજા રાજ્યમાં ત્રીજા રાજ્યમ કેટલા બધા એવા રાજ્યમાંથી એ રાજ્યમાં એ પેપર ફૂટેલુ હતું ને એ પેપર એ એક બે રાજ્યમાં વ-વેચાય કારણ કે એક પેપરનુ કેટલા બધા કરોડો રૂપિયા લેતા હોય છે અને એવા કેટલા બધા વિદ્યાર્થીઓના વિદ્યાર્થીઓના જીવન સાથે ખેલવાડ કરતા હોય છે. આ મને યોગ્ય ન લાઇગુ. કારણ કે મિત્ર આપણે એ એ બાબતો ધ્યાનમાં રાખવી જોઈ અને સરકારને એવા જે પણ લીક કરતા હોય છે એના સામે કડક પગલા લેવા જોઈએ. જો જો કડક પગલા લેસ, ન લઈ સકે તો આપડે એવા કાયદા જ ન બનાવા જોઈએ કે આ અને જે આ ડોક્ટર લાઈન છે જે નીટ નીટ આ ખુબજ મહત્વની એક્ઝામ હોય છે ડોક્ટર લાઈનમાં જવા માટે તો જે પણ લીક કરતા હોય છે એ લોકોને ફાંસીને સજા આપવા જોઈએ તો એ લોકો ફરીથી આવું ભૂલ ન કરે પરંતુ આ આટલું બધું આ એક જ વર્ષની વાત નહી મળે મિત્ર પરંતુ મિત્ર કેટલા બધા વર્ષ વર્ષોથી આવી ચાલ્યું છે કે જયારે પણ નીટની એઝામ આવે તો એ પેપર લીક થતા હોય છે તો એન એ નીક થય એના માટે સરકારે પેલા કેટલી ગાઈડલાઈન બનાવી જોઈએ અને કડક પગલા લેવા જોઈએ અને મિત્રો અભ્યાસ ન મહત્વ છે કે ખૂબ જ ઘણું મહત્વ સે હાલમાં મિત્રો જોવા જઈ આપણે તો જે દાહોદ દાહોદ તરફ જઈએ તો એ વિસ્તાર એ જ્યાં સ્ત્રીઓ અથવા ત્યાંના લોકો ખુબ જ ઓછા ભણે છે અને જે નાની ઉંમરે એ લોકો લગ્ન કર હોય છે. પરંતુ મિત્ર નાની ઉંમરે લગ્ન ન કરવો જોઈએ કારણ કે, જેમ નાની ઉંમરે આપળે લ ગ્ન કરીશું. તો આપણનું આપણને જે આપણે જ જે ઉમર હોય છે, એ ઉમર થાય પછી જ લગ્ન કરવું જોઈએ પરંતુ એ એવા વિસ્તાર છે કે, ત્યાં કો વધારે ભણતા નથી. અને સાક્ષરતાનું પ્રમાણ ખૂબ જ નીચું છે કારણ કે, કારણ કે, ત્યાંના જે પણ હ જે પણ લોકો છે એ સૌથી વધારે સૌથી વધારે જે ખેતી કરતા હોય છે. પરંતુ એ લોકો ખેતીમાં અગ્રેસર એ છે, મકાઈ છે. એ બાજરી છે. આવી ઘણી બધી ખેતી માંથી આવક મેળવે છે. પરંતુ એ લોકો અભ્યાસમાં ધ્યાન નથી આપતા અને હાલમાં જોવા જઈએ તો મિત્રો જે કેરલ છે એ ખુબ જ ઘણું આગળ વધી રહ્યું છે. અને હાલમાં આપણેે જો સિક્કિમ છે, સી અહ એક સિક્કિમમાં ઘણું બધું પ્રગતિ થઈ રહ્યું છે. હવે બધ જગ્યાએ થઈ રેહ છે. તો ટેકનોલોજી નો જમાનો છે, તો અહ આ ટેકનોલોજી ટેકનોલોજી ના આધારે આપણે જે પણ નવી નવી એ હવે તો મિત્ર એ આઈ એ આઈ ના જમાનો છે, અને અભ્યાસમાં પણ ખુબ જ ઘણું મહત્વ છે. તો, હા, એ આઈ, એ આઈ શું છે, એ પણ વિદ્યાર્થીઓને આવડવું જોઈએ કારણકે, અભ્યાસમાં એવા એવા પ્રશ્નો પૂછવામાં આવે છે કે જે વિદ્યાર્થીઓને મૂઝવણતા હોય છે, પરંતુ હવે મિત્ર આટલું બધું ટેકનોલોજી આવી રહ્યું છે કે સ્માર્ટ રહ્યા છે, અન અ અને જે પણ ન નવા નવા કોચિંગ સેન્ટરો લાવી રહ્યા એ લોકો ખુબજ મહત્વ, વિદ્યાર્થીઓને થોડું થોડું ઘણું જ્ઞાન આપતા હોય છે અને જે પણ મૂંઝવણ હોય છે, એ શિક્ષકો અ જે પણ મ ટીચર હોય છે, એ લોકોને પૂછતા હોય છે. તો મ જે આપણો કોન્સેપ્ટ છે કે, આપણે જીવનમાં આગળ કઈ રીતે વધવાનું એના માટે આપણે પેલા ભણવું પડે અને એના માટે ખુબજ મહેનત જોય એકા કગ્રતા જોયે, આપળા પાસે નોલેજ જોયે અને કોઈ પણ આપણે એક્જામ આપતા હોય તો એના પૂર્વ તયઅરી કે આપણે એક એને આપ એવું નય એક રિલ તો મિત્ર આપણે મોબાઈલનો ત્યાગ કરવો જોઈએ. અને આપણે સંકલ્પ કરવો જોઈએ.
જે જે હુ તમારો ખુબ ખુબ આભારી છું. થેન્કયુ મિત્ર.